હલો.
હા કેમ છો બેહેન.
બધમાં છું તમે કેવું ને તમે કેવા છો.
હું પણ મજામાં છું આજે આપને કયા ટોપિક ઉપર વાતો કરવા માંગે છએ.
તમને ખબર છે કે મારે ત્યાં છે ને ઉનાળાના કારણે છે ને પાણી ની ને ખુબ જ. અછત આવી ગ ત્યાં નથી કરતા તો તમે બતાવોને અમે કેવી રીતે પાણીની બચત કરી શકીશું એ બતાવીકો છો.
ઓકે ચાલો હું તમને બતાવું કે પાણી ન બચત. કેવી રીતે કરવું. જોઈએ મને તો એવું લાગે છે કે પાણી એ આપણા જીવન માટે ખુબ જ જરૂરી છે અને તેના વગર જીવન શક્ય રહેતું નથી. આજથી આપણે પાણીનોો બચાવ કરવો એ ખુબ જ જરૂરી બની ગયું છે અને જો આજના સમયમાં જઈએ તો પાણીની અછત વધવા લાગી છે આજથી આપણે સચેત રહીને એનો ઉપયોગ કરવો જોઈએ અને પાણી ન બગાડ કરવો જોઈએ નહીં પાણી એ આપણા જીવનનો એક હિસ્સો છે જેથી આપણને તેમની સરળતાથી યોગ્ય નિર્ણય લઈ તેમનો અટકાવ કરવો જોઈએ જો કોઈ જગ્યાએ પાણીનો ઉપયોગ થતો હોય અને બગાડ થતો હોય તો તેમને અટકાવવાની પ્રક્રિયા આપની જ હોય છે અને જારે જરૂર ના હોય ત્યારે નરબંધ રાખવો જોઈએ જેથી એક સરળ રીતે પાણીનોો બચાવ થઈ શકે છે. અને અમારી મામારી પ્રેરણાથી એ કવું છું કે જો આપણને કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડે પાણી વગર તો જ આપણે રહી નહી શકતા અને આપણે જ જઈ લો કે આપણી ઘરમાં જો પાણી એક દિવસ ના આવે ટંકી ના ભરાય તો અમારો હાલત શું થશે એ તો અમને જે ખબર કે પાણી આપણા જીવનની એક અ એવી ઉપભોક્તા છે કે તેમને અટકાવાથી પણ ની અટકી શકે. કોઈ પ્રાણી હોય કે જીવ હોય, જંતુ હોય એ કોઈ પણ કોઈ પણ પ્રકારની અ કુદરતી વનસ્પતિઓ હોય એ લોકોને પણ પાણી તો જોઈએ જ. પાણી વગર એ લોકો પણ રહી નહી શકતા. તમે મને કહેશો કે તમે પાણીનો બચાવ કેવી રીતે કરશો કરો છો? અને એનો ઉપયોગમાં ક્યાં ક્યા જગ્યા લેવો છો?
હા, હું તમને કેવા ને કે અમે રીતે અમે લોકો કેવી રીતે રીતે પાણીનો ઉપયોગ કરીએ છીએ કે તમે જેવી રીતે પૂછો કે તમે લોકો પાણીનો ઉપયોગ કેવી રીતે કરો છો અને બચત કેવી રીતે કરો છો તો આ તમારી જે વાત છે કે પાણીની બચત કેવી રીતે કરો છો તો આ ખુબ જ ગંભીર મુદ્દો છે કારણ કે આજના સમયમાં તમને ખબર છે કે પાણી એ આપણા માટે કેટલું જરૂરી બન્યું છે. સામાન્ય રીતે શિક્ષણમાં અ આજે વાત પર શિક્ષકો અમને બતાવે છે કે પાણી નું બચત કેવી રીતે કરવું કે આપણા આજુબાજુના કેટલાક એવા સરકારી કર્મચારીઓ હોય છે તે પણ બતાવે છે કે પાણીનો બચાવ કરો. પાણી એ એટલે જીવન. જેમ કે આપણે એક નિબંધ ભી લખતા હતા કે જળ એ જ જીવન છે પૃથ્વી પરના દરેક જીવંત માટે પ્રાણી એ પાણી ખૂબ જ જરૂરી જેમકે મનુષ્ય માટે, પ્રાણીઓ માટે, વૃક્ષો માટે પણ પાણી ની ખૂબ જ જરૂર પડે છે અને રસોઈ રાંધવા માટે, ઘરની સફાઈ કરવા માટે, ખેતી માટે, ઉદ્યોગો માટે ઘરમાં કોઈ એવી દુખની વાત આવે છે ત્યારે પણ ત્યારે પણ પાણી પાણીનું ખૂબ એ કોઈ દુખાવો થાય છે તો ત્યારે પણ પાણીનો ખૂબ જ ઉપયોગ લાગે છે. પાણી આપણા જીવન માટે ખૂબ જ ઉપયોગી બની રહ્યો છે આપણા સ્વાસ્થ્ય માટે આપણા જીવન માટે ખૂબ જ જરૂરી બની રહ્યો છે. પાણી પાણી ની જગ્યા કોઈ નથી રહી શકતું કારણ કે જળ એ જ એક મનુષ્યનું જીવન છે આપણે જોઈએ તો આપણે જે પીવા માટેનું પાણી છે ને એ માત્ર ટુ પોઈન્ટ ફાઈવ પસેન્ટ જ સારો છે અને બાકીને જો પાણી છ એ કા તો દરિયામાં છે કા તો એ એવી જગ્યા છે જે પીવા લાયક નથી અને આપણે એ પણ જાણીએ છીએ કે પૃથ્વી પર સૌથી વધારે પાડી છે જે સિત્તેર ટકા પાડી છે અને ત્રીસ ટકા જમીન છે અને એ સિત્તેર ટકા માંથી પણ સમુદ્ર પાણી વધારે છે જે પીવા લાયક નથી અને પછી પીવા લાયક પાણી માત્ર ટુ પોઈન્ટ ફાઈવ પર્સન્ટ છે અને આ ટુ પોઈન્ટ ફાઈવ પસન્ટ આખી દુનિયામાં છે. તો હવે દુનિયાની વસ્તી એ કેટલીક છે તો હવે આનાથી અંદાજો લગાવી શકીએ છીએ કે આપણે પાણીની બચત કેટલી કરવી જોઈએ. હવે પાણી વગર ચાલે નહીં તો આ કોઈને બતાવવા જેવું તો છે જ નથી કારણ કે આપણે બધા મનુષ્યો છે અને આપણે બધા જ ખબર છે કે જયારે આપણને પ્યાસ લાગે છે ત્યારે આપણે કેવી રીતે પાણી માટે તરસી જઈએ છે અને તડપી જઈએ છે તો એમાં કોઈ પણ એ વાત નથી કે આપણે કોઈને બતાવી કે પાણી એ આપણા માટે કેટલું જરૂરી છે. આપડે બધાને ખબર છે કે પાણી કેટલું જરૂરી છે અને જો એમાં ટ પોઇન્ટ ફાઈવ પ માત્ર પીવા લાયક હોય તો હવે આપણે અંદાજો લગાવી શકીએ છે તો એ આપણા જીવન માટે કેટલું જરૂરી છે. એટલા માટે હું એવું માનું છું કે પાણી ની બચત કરવી ખુબ જ જરૂરી છે તમે જેવી રીતે મને પ્રશ્ન પૂછો કે તમે કેવી રીત પાણી બચાવો છો તો અમે લોકો છે ને મારા પપ્પા એ મારા ઘરમાં વોટર હાર્વેસ્ટિંગ કરાયવુ છે કે જયારે વરસાદ પડે છે ને ત્યારે તેમાં પાણી નો સંગ્રહ થાય છે અને પછી ઉનાળામાં અમે તેનો ઉ ઉપયોગ કરીએ છીએ. અને ઉનાળામાં તો તમને ખબર જ છે. ગરમી ના કારણે પાણી આખું સુખાઈ જાય છે અને આપણી ઘરની જે મોટરો છે એ પણ પાણી નથી ઉઠાવી શકતી તો તેના માટે આપણે એનો ઉપયોગ કરવો જોઈએ એ પાણીનો આપણે પીવા માટે પણ ઉપયોગ કરી શકીએ છીએ કારણ કે તે વરસાદીનું પાણી છે અને તેનો આપડે અ ઘરનું કામ અને પીવા લાયક બધા માટે જ ઉપયોગ કરી શકીએ છે. આપણે કોઈને એવું નહી કહી શકીએ કે પાડી એ આપણા માટે જરૂરી નથી કારણ કે આપણે બધાને ખબર છે કે પાણી એ આપણા માટે કેટલુંક જરૂરી છે. અને જો આપણે એવું કહીએ કે પાણી વગર ચાલી જાય તો એ તદ્દન ખોટી વાત છે કારણ કે આપણે જાણીએ છી કે જે ત્રીજો વિશ્વયુદ્ધ થવાનું છે એ પાણી માટે થવાનું છે. પાણી એ પૃથ્વી માંથી ઓછો થઈ જવાનું છે અને તેના માટે યુદ્ધ થવાના છે. તો હવે તમને અંદર લગાવી શકો છો કે પાણી એ કેટલી જરૂરિયાત વસ્તુ છે કે જેના માટે યુદ્ધ પણ થઈ શકે છે. એટલા માટે હવે તમે સુ હુ મારી વાતથી સમજ છો. અને શું કહવા માંગો છો?
હા સરસ તમે તો મને ખુબ જ સરસ સમજૂતી આપી અને ખુબ જ લાંબી રીતે જેમ કરી મને તો એવું લાગે છે કે પાણી એક અદ્ભુત જીવન શૈલીનો એક હિસ્સો છે. જયારે આ જરૂર ના ત્યારે જ આપણે પાણીનો ઉપયોગ ક ક કરીએ છીએ અને પરંતુ જો તમે કહેતા હતા કે દાત સાફ કરતી વખતે નળ ચાલુ ના રાખો જોઈએ આથી પાણીનો બગાડ થાય છે. તમે આ સા ચ કહો છો પરંતુ આપણે દાંત સાફ કરતી વખતે નળ બંધ રાખીશું તો કેટલું સરસ ને અને જે લોકો એ વરસાદનું પાણીને સંગ્રહ કરતો હોય છે તે એના તો જીવન ખુબ જ સરળ બને છે. અને ભવિષ્ય માટે પણ તે તે લોકોને પાણી મળી શકે છે. અને હું તો એવું પણ કહેવા માંગુ છુ કે વાહન ધોતી વખતે ઓછું પાણી નો વપરાશ કરવો જોઈએ જેમાં બાલ્ટીમાં ભરીને તે વાહન ધોવું જોઈએ. અને મેને એવું લાગે છે કે પાઈપ લાઈન દ્વારા જે સુવિધા છે ને એ તો સારું જ છે અને બેિચારા ખેતીમાં ખેડૂતો એ પાણીનો પણ ઘણો બચાવ કરે છે. કેમ કે તે લોકો એ ટપક પદ્ધતિ સિંચાઈ કે ફુવારા પદ્ધતિ સી- ચાઈ નો ઉપયોગ કર્યો છે તો એ લોકોને પાણીની કિંમત તો એના એ લોકોને એ લોકોને હારું તો કોઈ નહી ઓળખી શકે એ લોકોને જ ખબર છે પાણી આપણા માટે કેટલું જરૂરી છે. તો એ ચ કવા માંગુ છું કે બાળકોને પણ શીખો કે પાણી બચાવવાની આદત શીખવું જોઈએ છે કારણ કે નાની ઉંમરમાં જો એ લોકોને શીખામણ આપશે તો મોટી ઉંમરમાં એ લોકો તો ઘણા જ પાણીનો બચાવ કરશે. અને પાણી પર્યાવરણ માટે તો જરૂરી છે જ આથીથી કુદરત સંતુલન છે પરંતુ વરસાદના સમયમાં જે તે લોકોનું પાણી મળતું હતું તે તે લોકોના જ કારણે વરસાદ થાય છે. આજથી જ ઘરમાં પાણીનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. અને પાણીનો એમ જ અ છટાવ કે વપરાશ નહી કરવો જોઈએ જેથી હું તો એ પણ કહું છું કે વોશિંગ મશીન નો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ જેથી તેમાં વારંવાર ઉ પયોગ અ સારવો જોઈએ અને તેમાં ઓછું પાણી લાગે છે અને પાણી બચાવવાથી ભવિષ્ય સુરક્ષિત બને છે. પરંતુ આવી પેઢી લાંબા આવી પેઢીને લાભ પણ મળે છે જે તે આનાર પેઢીઓ તેમની જીવનશૈલી સરળતાથી ચાલી શકે અને સામાજિક સ્ઈતરે પણ પાણી ન બચાવ થઈ શકે છે અને જાગૃતતા પણ આવે છે. પણ કુદરતની આ મૂલ્ય પર તમે જે કહેતા છો કે પાણીનો બચાવ એ તેને બગાડ સાચું જ છે પાણીનો યોગ્ય ઉપયોગ અને સમજદારીથી કરવો જોઈએ. જયારે જરૂર હોય ત્યારે જ પાણીનો નિકાલ કરવો જોઈ. જોઈએ પાણીનો બચાવ દરેકની જવાબદારી છે નાના નાના પાયાથી લઈને મોટા પાયા સુધી સુધીથી પાણીનો બચાવ તો કરો જ એ ખુબ જ જરૂરી છે. હવે હું તો અંતમાં એવું જ કહેવા માંગુ છું કે પાણીનો બચાવ જીવન માટે ખુબ જ જરૂરી છે અને સ એ તેને ધ્યાન પણ રાખવુ જોઈએ તને હજુ કઈ કેવું છે મને.
હા તમે તો ઘણી સારી વાત કરી ચાલોને હવે આપણે પાછું મળીશું અને આવી જ રીતે કોઈ એક પણ મુદ્દા પર વાત કરીશું આજે મને તમારી સાથે વાત કરીને ખુબ જ સારો લાગ્યો અને ઘણો સરસ લાયગો ચાલો બહેન ચાલીએ.
ઓકે તમે પણ મને ખુબ જ સરસ રીતે સમજૂતી આપ્યું તમારું પણ મન મારે ખૂબ ખૂબ આભાર.
તમારો પણ આભાર ચાલુ.